હલો નમસ્તે આજે હું સમંદર વિશે એક ડોક કયુમેન્ટ્રી જોઈ રહી હતી. કેટલું વિશાળ અને અદભુત લાગે છે ને?
નમસ્તે. બિલકુલ સમુંદર ખરેખર પ્રાકૃતિનું એક અદભુત વરદાન છે. મને પણ સમુંદરની લહેરે જોવા ખૂબ ગમે છે.
તને ખબર છે કે પૃથ્વીનો લગભગ સેવન્ટી વન પર્સેન્ટ ભાગ પાનીથી ઢંકાયેલો છે.
હા અને એમાંથી મોટા ભાગનું પાણી સમુંદરમા છે. એટલે જ સમુંદરની પૃથ્વીનું હૃદય પણ કહેવાય છે.
અચ્છા સમુંદર વિના આપણું જીવન ખુબ મુશ્કેલ બની જાય. તે હવામાનને પણ સંતુલિત રાખે છે.
બિલકુલ સમુંદર કાર્બન ડાયોક્સાાઈડને ઓબ્ઝર્વ કરીને ક્લાઇમેટ ચેન્જની અસર ઓછી કરવામાં મદદ કરે છે.
હમ મને મરીન લાઈફ વિશે પણ જાણવું ગમે છે. કેટલી બધી માછલીઓ વે ડોલ્ફિન્સ અને કોરલ વિડસ હોય છે.
હા અને ઘણા પ્રાનીઓનો પ્રાનીઓ તો આજ સુધી વૈજ્ઞાનિકો માટે રહસ્ય જ છે. સમુંદર નો ઘનો ભાગ હજુ એક્સપ્લોર પણ નથી થયો.
એ વાત સાંભળીને મને આશ્ચર્ય થાય છે. આપણી સ્પેસ કરતા પણ સમુદ્ર વિશે ઓછું જાણીએ છીએ નહીં.
સાચી વાત છે. ડી પોષણમાં એટલું પ્રેશર હોય છે કે ત્યાં સુધી પહોંચવા ખૂબ મુશ્કેલ છે.
તને બીચ પર જવાનું ગમે છે?
ખૂબ ગમે છે. સવારે બીચ પર ચાલવું અને લહેરો નો અવાજ સાંભળવું ખૂબ શાંતિ આપે છે.
મને પણ લહેરોને જોવાથી પણ ફ્રેશ થઈ જાય છે.
હા પન આજે સમુંદરનો પોલ્યુશનનો મોટો ખતરો છે.
હા પ્લાસ્ટિક વેસ્ટ સુધી મોટો પ્રોબ્લમ છે. ઘણા સમુદ્રી પ્રાણીઓ પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાઈ લે છે.
બરાબર અને એના કારણે તો બીમાર પડે છે. અથવા મૃત્યુ પણ થઈ શકે છે.
હમ આપડે બધાએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
હા અને બીચ ક્લીનિંગ કેમ કેમ્પેન્સમાં પન ભાગ લેવું જોઈએ.
હમ સાચું કહ્યું. સમુંદર ઘણા લોકોને રોજગાર પણ આપે છે નઈ.
બિલકુલ. ફિશિંગ, શિપિંગ, ટુરિઝમ અને ટ્રેડમાં લાખો લોકોની રોજગારી સમુંદર સાથે જુડાયેલ છે.
અચ્છા ગુજરાતમાં પણ ઘણા સુંદર બીચીસ છે.
હા જેમ કે દીવ, માંડવી અને તીથલ બીચ ઘના પ્રસિદ્ધ છે.
હમ મને એકવાર ડોલ્ફિન જોવાની ઈચ્છા છે.
મને પન ડોલ્ફિન ખુબ બુદ્ધિશાલી અને મિત્ર સ્વભાવના પન બન્યો છે.
હમ સમુંદરની અંદરના કોરલ લીડ્સ પન ખુબ સુંદર હોય છે નહી.
હા કોરલ રીફને રેન ફોરેસ્ટ ઓફ ધ સી પન કહેવાય છે. કારન કે ત્યાં ઘરની બાયોડાયવર્સિટી હોય છે.
હમ ક્લાઇમેટ ચેન્જથી કોરલ રીફને નુકસાન થઈ રખ્યું છે.
હા પાનીનું ટેમ્પરેચર વધવા કોરલ બી બ્લીચિંગ થાય છે.
એટલે એ એન્વાયરમેન્ટનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે.
બિલકુલ નાના પ્રયાસો પન મોટો ફરક લાવી શકે છે.
હમ સમુંદરની વાત કરતા કરતા મને ટ્રાવેલ કરવાની ઈચ્છા થઈ ગઈ.
ઓ એમ કેમ મને પણ કોઈ શાંત બીજ પર બેસીને સનસેટ જોવાની મજા જ અલગ છે.
સાચું કહ્યું સનસેટ સમય સમુદ્ર પર પડતું સુરજ ન પ્રકાશ કેટલું સુંદર લાગે છે.
બિલકુલ એવા દ્રશ્યો યાદગાર બની જાય છે.
ચલો આજેથી સમુદ્રને સ્વચ્છ રાખવા માટે આપણે પણ યોગદાન આપીએ.
બિલકુલ મેં હમણાં જ જાઉં છું.
હ આપણી પીછની વાતમાં સમુદરની સુંદરતા અને મહત્વ વિશે ઘણી ચર્ચા કરી હમણાં જ કરી આપણે તો મને લાગે છે કે આ વિષય એટલો મોટો છે કે આપણે હજુ પણ ઘણું કહી શકીએ.
જરૂર સમુદ્ર એક એવો વિષય છે જેમાં જેટલું જાણ્યું એટલું ઓછું લાગે છે તને ખબર છે કે ઘણા લોકો માટે સમુદ્ર પેઢવાનો સ્ત્રોત પણ છે.
હા અને ઘણા કવિ લેખકો અને ચિત્રકારો એ સમુંદરથી પ્રેરણા લઈને સુંદર રચનાઓ કરી છે.
સમુદરની લહેરો જોઈને તો અલગ જ કે જોઈને તો લાગે કે આપને કોઈ સંદેશ આપી રહ્યા છે ક્યારે શાંત ક્યારે જોશી લો.
હમ મને તો લહેરું જોઈને એવું લાગે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલો આવે પણ આગળ વધતા રહેવું જોઈએ.
બહુ સરસ વિચાર છે સમુદ્ર પણ સાતા સતત ગતિમાન રહે છે ક્યારે અટકાતો નથી.
હમ તેને સમુદ્ર સાથે જોડાયેલી કઈ યાદ તો યાદ છે.
હા યાદ છે એક વાર હું મારા પરિવાર સાથે બીચ પર ગયો હતો સવારે સૂર્યોદય જોવાનો અનુભવ ખુબ જ અદભુત હતો.
વાહ મને પણ સવારે બીચ પર જવાનું ગમે છે તે સમય હવા પણ ખૂબ તાજી હોય છે.
પણ તને કોઈ લઈ જાય છે અને લોકો વોકિંગ કરતા હોય છે કોઈ યોગા કરતા હોય કોઈ ફોટોગ્રાફી કરતા હોય.
હમ ફોટોગ્રાફીની વાત કરીએ તો સમુદર ફોટોગ્રાફી માટે પરફેક્ટ જગ્યા છે.
બિલકુલ સનસેટ લહેરો એવી પક્ષીઓ ચૂ ચુ અને આકાશ ના રંગ બદલાતા જોવાની મજા અલગ હોય છે.
સાચું કહ્યું સમુદરની આસપાસની સંસ્કૃતિ પણ અલગ હોય છે નહી.
બિલકુલ દરિયા કિનારા ગમોમાં લોકોનું જીવન સમુદ્ર સાથે ખુબ નજીક થી જોડેલું હોય છે.
હમ માછીમારુંનું જીવન પણ ખુબ મહેનત કરર્યું હોય છે.
હા તેઓ સવારે વહેલા દરિયામાં જાય અને પોતાના પરિવાર માટે એકદમ મહેનત કરે.
હમ્મ આપડે જયારે માછલી ખાઈએ છીએ ત્યારે તેની પાછળની મહેનત વિશે વિચારતા પણ નથી.
સાચી વાત ત્યારે તે લોકોએ કેટલું ઠંડીમાં કામ કરું હોય વરસાદમાં મછલી પકડે પણ આપણે મછલીનું બી વિચારવા જોઈએ.
હમ સમુદ્ર ટ્રાન્સપોર્ટ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે.
હા દુનિયાનો મોટો ભાગનો ટેટ સમુદર વર્ગમાં જ થય્યારે થાય છે. સમુંદર ના વચમાંથી થાય. છે.
મોટી મોટી હા સાચું સાચું. મોટી મોટી શિપ્સ હજારો કિલોમીટરનું સફર કરે છે.
બિલકુલ અને તેમાં ઘણી વસ્તુ એક દેશથી બીજા દેશમાં પહોંચે છે.
હમ જો સમુદ્ર ના હો તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખુબ મુશ્કેલ બની જ.
બિલકુલ સહી કહ્યું સમુદ્ર અંતરયાસ્ત્રમાં પણ મોટો ફળો આપે છે.
મને એક વસ્તુ ન હંમેશા આશ્ચર્ય થાય છે સમુદ્રનું પાણી ખું ખારું કેમ હોય છે.
કારણ કે નદીયા જમીન માંથી મિનરલ્સ લઈને સમુદરમાં લાવે છે વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાથી પાણી ખારું બની જાય.
હા હા આતું. ખૂબ રસપ્રદ માહિતી છે.
વિજ્ઞાન માં આવી ઘણી રસપ્રદ વાતો હોય છે.
હમ હું ભણું જ છું હ
સમુદર માં તુફાનો પણ ઉભા થાય છે નહી.
હા આમ સીધા થઈ જાય સાયક્લોન સ્ટ્રમ સમુદરમાં જ ઉઊભા થાય છે અને ક્યારેક ઘરનું નુકસાન પણ કરે છે.
હમ એટલે વેધર ફોરકાસ્ટિંગ ખૂબ જરૂરી છે.
હા તનેથી તેનાથી, લોકોને પહેલા થી ચેતાવણી આવી જાય છે.
હમ ટેકનોલોજી ના કારણે આપણે, આપણે ઘણી કુદરતી આફતો વિશે પહેલાથી જાણી શકીએ છીએ.
બિલકુલ ટેકનોલોજી અને વિજ્ઞાન બંને માનવ જીવનને સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે. બરાબર પીલું?
હા, સમુંદર માં સ્કૂબા ડાઇવિંગ કરવાની મારી ઈચ્છા છે.
મારી પણ મેં એક વાર ગોવા ગયો હતો. પણ કરી ન શક્યો કારણ કે, ત્યારે મને બીક લાગતી હતી. બીજી વાર મેં ટ્રાય કરીશ.
હા પણ, તેના માટે ટ્રેનિંગ પણ જરૂરી હોય છે.
હા, સુરક્ષા સૌથી પેલા પછી બીજું બધું.
હમ, સમુદ્રની અંદર બી દુનિયા એક અલગ જ દુનિયા જેવી લાગે છે.
સાચી વાત, તેના અંદર પાણી હોય છે. ત્યાં એવું પ્રાણીઓ હોય છે. જે આપડો ક્યારે જોવા ના મળે. બરાબર પેલું,
પ્રાણીઓ તો અંધારામાં ચમકે પણ છે ને?
હા, તેને બાયોલુમિનન્સ ઓર્ગેનીિઝમ કહેવાય.
હમ, કુદરત કેટલી અદભુત છે.
બહુ જ અદભૂત છે. જેટલું જાણ્યું એટલું બધું આશ્ચર્ય થાય, એટલે મેં વધારે નહી જાણું.
એટલે આપણે સમુદ્ર ની સુરક્ષા માટે શું કરી શકીએ?
શું કરાય પીલું? પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછું કરી શકાય, બરાબર કચરો કચરો યોગ્યા જગ્યા નાખી શકાય, અને જાગ જાગૃતિ ફેલાવી શકાય બરાબર?
સ્કૂલ અને કોલેજમાં પણ અવેર પ્રોગ્રામ્સ હોવા જોઈએ.
હા, તું બહુ મોટી વાત કીધું. તેનાથી ભવિષ્ય વધુ સારું બની શકે.
સમુદ્ર આપણે ઘણું આપે છે. એટલે આપણે પણ તેની સંભળ રાખવી જોઈએ.
બરાબર, બિલકુલ પ્રાકૃતિ સાથે સંતુલન જ આપણું અસલી ધન છે.
આજે ફરી એકવાર સમુદર વિશે વાત કરીને મજા આવી ગઈ.
પણને લાગે છે કે હજુ, પણ ઘણી વાતો બાકી છે.
પછી આગળ પણ આ વાત ચાલુ રાખીશું, હમ સમુદર જેવો વિશાળ વિષય જલ્દી પૂરો થવાનો નથી.
બિલકુલ!
ઠીક છે. મળીએે પછી, હા હા ઠીક છે, ચલો હા બાય બાય.
સમસ્તે